કેમ છ મજામાં બસ હું પણ મજામાં.
એમ હ.
વાલ
હમ તું ધ્યાન આપેજે છે કે આજકાલ દરેક જગ્યાએ પ્લાસ્ટિક પ્લાસ્ટિક જોવા મળે છે
હા હા હા બજારમાં જઉ તો શાકભાજી પણ પ્લાસ્ટિક ની થેલીમાં જ આપે છે ક્યારેક તો બહુ ચિંતા થાય છે બિલકુલ અને સૌથી ખરાબ વાત એ છે કે પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી
હા હા એ એ તો વાત હ તું કે કેટલાય પ્લાસ્ટિક તો પાંચસો વરસ પણ લાગી જાય છે નાસ્ થવામાં ઈ તો બોહ તકલીફ ની વાત છે
સાચું છે આને કારણે જમીન પણ બગડે છે અને પ્રાણીઓ માટે જોખમ ઉભું થાય છે
હા ખાસ કરીને તો ગાયો અને અન્ય પ્રાણીઓ પ્લાસ્ટિક ખાઈ જાય છે જેનાથી બીમારી પણ થાય છે ગાયો ખાય પ્લાસ્ટિક ખાય છે તો દૂધમાં બધામાં
અને સમુદ્રમાં જંતુ પ્લાસ્ટિક તો માછલીઓ અને કાચબાઓ માટે જીવલેવણ બની જાય છે
હમ્મ આપ આપણે શું કરી છીએ માત્ર વાત તો થી તો કાય બદલાશે નહી
સૌ પ્રથમ તો આપણે પોતે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ
જેમ કે
જેમ કે ખરીદી કરવા જતા વખતે કાપડની થેલી લઈને જવું
હા અને પાણી માટે પ્લાસ્ટિક બોટલ જગ્યાએ સ્ટીલ કે ગ્લાસ... નો બોટલ વાપરવી તો ચાલે હેને.
હા એકદમ સાચું અને એક વાર વાપરી ફેંકી દેવામાં આવતી વસ્તુઓથી દૂર રહેવું.
જેમ કે પ્લાસ્ટિક ના કપ... ને ચમચી ને એવું બધું ને...
હા હા આ બધું ટાળવું જોઈએ, તેની જગ્યાએ ફરીથી વાપરી શકાય તે તેવી વસ્તુઓ વાપરવી જોઈએ.
કેમ કે મને લાગે છે કે સ્કૂલમાં પણ આ વિષય પર જાગૃત લાવવા જોઈ જોઈએ.
હા આપણેે પોસ્ટર બનાવીએ પે પેજ પેશન્સ કરીએ, અને બીજા વિદ્યાર્થીઓને સમજાવીએ...
હા અને શિક્ષ શિક્ષકોને પણ વિનંતી કરી કે સ્કૂલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવી જોઈએ.
સારો વિચાર છે, અને આપણે આસપાસના લોકો લોકોમાં પણ જાગૃતતા ફેલાવવી જોઈએ.
જેમ કે... પરિવાર કે મિત્રો કે પાડોશી સાથે વાત કરવી તો ચાલે હેને.
હા નાના પગલામાંથી મોટા ફેરફાર આવી શકે છે.
હમ સાચું છે પ્લાસ્ટિક તો કઈ તો એ માથ તો સૂત્ર નહીં પણ જીવનશૈલી બનાવી જોઈએ.
ચાલ આજેથી આપણે પ્ર પ્રતિજ્ઞા લઈએ કે શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરીએ.
હું તો તૈયાર છું, ચાલ આપણે આ વિમાન અભિયાન શરુ કરીએ.
હા અને બીજાઓને... પણ જોડીએ એક દિવસ જરૂર બધા... બદલાવ આવશે.
હમ.
આપણે બધાને અવેર કરીશું એના બારેમાં કે, પ્લાસ્ટિક નો યુઝ ઓછો કરો.
એ તો બધાને જાગૃત થશે... તો જા આ પ આ કામ થાય. આપડે એકથ બે થી કરવા કે તો... કઈ કશું ના થાય.
આપણે રસ્તામાં જોઈએ જ છે કે લોકો કેટલી બધી પ્લાસ્ટિકોની થેલીમાં કચરો ભરીને એમે નાખે છે, પછી એ જ પ્લાસ્ટિકની કોથળીઓ ગાય, કૂતરાઓ મોંમાં નાખે છે.
હમ એ તો સારું નથી પણ હવે... કેટલા લોકોને આપળેજ... જાગરૂક કરી. તો આપણેે એના માટે કામ તો કરવું જોઈએ ને એમ.
આપણે એક કેમ્પ લગાવીએ નો પ્લાસ્ટિક યુઝ નો...
હા એમ કરી તો સારું... થે જોડે ભેગા ફ્રેન્ડ લોગ ભેગા થઈને આપણે કરી તો થાય.
હા મારો વિચાર એમ છે કે આપડે એક દિવસ કેમ લગાઈએ અને... ત્યાં નો ટુ પ્લાસ્ટિક નો બધાને અવેર કરીએ એના બમાં
હા એ તો કરવું જોઈએ જરૂરી છે. પણ વિચાર બધાને આપણે સોસાયટીમાં જોડે બધા ભેગા થઈ મીટિંગો કરી તો જ આપણેે તો વાત આપણી વાત હી તો તો આપણેે વાત ની કઈ ના
હમ આપણા અહિયાં કોઈ જલ્દી માનતા જ નથી રૂલ્સ રેગ્યુલેશન કોઈ પાલન કરતું જ નથી ડસ્ટબિન રાખેલા છે, તોય લોકો ડસ્ટબિનમાં કચરો નથી ફેંકતા આજુબાજુમાં વધારે ગંદકી કરે છે.
હમ ડસ્ટબિન હોય. એ લોકો કચરો બહાર ફેંકે
તો એ હા એ કચરા ના લીધે ગંદગી પણ થાય ને લોકોને બીમારી વધે
હા મચ્છર મા બધું થાય મચ્છર એટલે એનાથી બહુ બીમારીઓ આવે ને
એજ તો લોકો સમજતા નથી શું કરવાનું હવે. કેવી રીતે સમજાવી એવી યાદ નથી આવતું.
અરે હવે તો બીજું કોક ને કોક શિક્ષકો હોય જે બરાબર સમજાવી શકતા હું માણસોને એવા શિક્ષકોને ભેગા જોડે લઈને આપ આપણે જઈ તો થાય.
હ આપડા સ્કૂલમાં સાહેબ છે, ને આપડે એમને જોડે લઈ જઈએ તો ચાલે.
એ સરમાં આપણા સર ને ટાઈમ મળશે.
હા મળશે ને આપડે કહીશું સર આવી વાતો ક્યારેય ના નહી પાડે.
એવું તો કે તો સર ને વાત કરવારું આપણે સ્કૂલે જવા જવાનું છે, ને
હા હા જઈશું ને આપણેે કાલે એવું હોય ને તો આપડે કાલે સવારના સરથી આ ટોપિક પર વાત કરીએ જો સર આપડો સંયોગ આપતા હોય તો તો બધા થી સારું એને જીવું તો કઈ જ
હા તો આપડે કાલે ચાલશું. સર ને પૂછી જોશું શું વાત કરે છે, તો પછી આપણે કેમ્પ લગાવી
હા આપણેે બધાને અવેર કરી શકીએ આપણે આપણે ના માટે થોડુંક પણ સારું કરતા હોય તો બહુ સારું કેહેવાય.
હા આપડે પેલું કરી પછી આપણે જોઈ કોણ બધે કેમ સાચવેરા કરેરા તો શરઆત તો કરવી પડે આપને
હા આપણેે પહેલ કરીશું તો બીજા જાતે કરશે જ
તો પછી આપણે ક્યારેક કાલે કેટલા વાગ્યા સુધી જશું એમ ટીચરને
સવારના દસ વાગે જઈશું.
તો દસ વાગે સ્કૂલ ચાલુ નહીં હોય સર આપણા જોડે વાત કેમ કરશે
અરે ના દસ વાગે રિસેસ નો ટાઈમ હોય ને તો સર આપણાથી વાત કરશે.
હા તો જેના જોડે બીજા સર હશે કે આપણેે જ
સર હોય ને
હા હા તો આપડે જોડે. ચાલશે સર બીજા એમ એક એક સર તો ના હોય ને બે ત્રણ સર હો તો આપને વાત કરવામાં બી થોડું ફાવે ને
ના ના બીજા સર બી હશે એટલે વાંધો નથી
એમ તો બીજું શું કઈ આપણેે કે કેમ બરાબર છે બધ તુ એમ
હઉ એકદમ મજામાં તું કેમ છે બોલ.
હું તો બરાબર છું પણ પ્લા પ્લાસ્ટિકવાળું જોઈને બધું મને આમ દુઃખ થાય. કે આ માણ માણસો બધું જ્યાં ત્યાં પ્લાસ્ટિક કો ફેકવી દે. એટલે બઉ દુઃખ થાય એટલે મને એમ થાય કે તારો જોડે વાત કરું તો કક સજેશન આપો તો આપડે કક કરીએ એમ.
ના-ના એ વાત તારી એકદમ સાચી છે પણ લોકો સમજતા નથી શું કરીએ.
સોસાયટીમાં કેટલા બધાને અમે કીધું કે આ પ્લાસ્ટિકો જ ના ફેંકો ક્યાંક એક ભેગા બ અ જમા કરીને હળગાવી દો. તો ભી ચાલે એમ.
હમ્મ લોકો સમજતા જ નથી શું કરવું.
હમ્મ તો આપડે અત્યાર સુધી હવે બીજું શું વિચાર આવે છે કે શું કરવાનું એમ.
બાકી તો લોકોને એવું જ કેહેવાય કે અ ક કાપડની થેલીઓ વાપરો આ પ્લાસ્ટિકની થેલીઓ યુઝ ના કરો.
હા તો કાપડની થેલી તો આપણે ઘરે સીવી શકીએ.
સાચી વાત છે.
જો પેલા આપણા દાદા બધા આપણા મોટા મોટા બધા દાદી ન બધું હાથે તો સીવીને હવે તો આ સિલાઈ મશીન આવી ગયા છે એનામાં આપણે સીવીને આપ આપણે યુઝ કરીએ કે કપડા ની ઠેલ્યું બજાર માં મળી જાય
એજ તો, બજાર ઓછી છે આપડા અહિયાં કેટલી બધી બજારો છે બજારોમાં તો આરામથી મલી જાય
તો સાચી વાત છે, પણ હવે લોકોને સમજાવવો બહુ જરૂરી છે, કે આ જેટલું પાછળ ભવિષ્યમાં બહુ નુકસાન કરવાનું છે
હમ, લોકો સમજતા નથી ને એજ તો પ્રોબ્લેમ છે
હવે આપડે નક્કી થઈ ગયું ને આપડે કાલે જવાનું છે, એમ
હા, કાલે કાલે, જ જવાનું છે આપણેે કાલે જ જઈશું
કેમ્પ સોસાયટીમ ક્યાં ગાર્ડનમાં લગાવશું કેમ કે કે બાજુ લગાવસો કેમ.
આપડે ગાર્ડનમાં જ લગાવીશ શું ગાર્ડનમાં આવતા જતા લોકો જોવે ને બહાર ના બી લોકોને દેખાય તો બહાર ના લોકો પણ આવે.
હા તો પછી ગા બધું તૈયારી કરવા માટે તો આપણે વળી જવું પડે ને કેમ્પમાં.
હા એ તો આપડે જઈશું.
તો પછી હવે એમ કેટલા વાગ્યા સુધી કેમ્પની તૈયારી કરશું તો વળી આપને ચાલે એમ.
જોઈએ હવે બધા જે જેવું કે સરને પેલા પૂછીએ સર શું કે છે સરને કેવો ટાઈમ યોગ્ય લાગે છે આપણે પછી ટાઈમ નક્કી કરીશું.
એવુ તો સર ને તો પછી કાલ ના નકી કરવા જઈ તો પછી કેમ્પ પછી લગાવી સંડે ના કેમ્પ લગાવી તો ચાલે એમ.
હા સન્ડે ના કેમ્પ લગાવીશું આપડે
તો સન્ડે ના બધા ઘરે નોકરીઓ વાળા હોય બધા ઘેરે જ હોય ને. એટલે વાત તો થઈ જાય બધી સરખી એમ.
હમ્મ હામ તારી વાત સાચી છે સન્ડેના જ લગાઈએ આપડે.
હા તો સન્ડે ના તો સારું હોય ને સન્ડે ને બધાને છુટી હોય એટલે આપણે સન્ડે ના વિચાર કરશું એમ. સર ની કેશું કેમ તો સન્ડે ના લગાવી તો તમારી બી છુટી હો તો ચાલે ને એમ આવવાનું હોય.
હ હ હા તો સારું ચલો આપડે તો કાલ મળીએે.
હા હા.
બાય.
બાય.